તો.
હા, અવાજ, આવાજ.
બિલકુલ, તારો મારો અવાજ આવે.
હા, એકદમ આવજ કેમ છે, મજામાં?
એકદમ મજામાં, તમે કેમ છો?
એકદમ મજામાં તો, એક સરસ, મજાનો ટોપિક મળ્યો કે, મુસાફરીનું મહત્વ
હા, બિલકુલ, એ ખરેખર વિચારવા જેવો ટોપિક છે.
હા, હ. મુસાફરી એટલે, જગ્યાથી બીજી જગ્યા સુધી જવાની એક પ્રક્રિયા હોય છે, પણ માત્ર ફરવા માટે નથી, પણ મુસાફરીથી જ્ઞાન સમજાય, અને જીવનની દ્રષ્ટિ બંને જોવા મળે છે.
હા, માણસ જયારે રોજ એક જ જગ્યા પર રહે છે. ત્યારે ઘણી વસ્તુ જોઈ શકતો નથી, પણ મુસાફરી કરતા કરતા નવા દ્રશ્યો નવા લોકો અને નવી રીતો વિશે જાણવા મળે છે.
હા, એકદમ અને દરેક પ્રદેશની પોતાની ઓળખ હોય છે. પછી ક્યાંક પહાડો હોય છે, ક્યાંક દરિયાઓ હોય છે. ક્યાંક રણ હોય છે, અને ક્યાંક ઘણા જંગલ પણ હોય છે, અને આ બધું જોવાથી પ્રકૃતિ એકદમ પ્રેમ વધે છે, હમ.
હા, બિલકુલ, મુસાફરી થી એ પણ સમજાય છે કે દરેક જગ્યાની રહેેવાની રીત અલગ હોય છે, લોકો અલગ કપડા પહેરે છે. અલગ ભાષા બોલે છે, અલગ રીતે તહેવાર ઉજવે છે.
હા, એકદમ સાચી વાત ને, આ વિવિધતા જોવાથી આપણે બધા લોકોનો અંદર કરતા એકદમ આદર શીખે છે, લોકોનો આદર કરતા પણ, અને સંસ્કૃતિ પણ શીખી છે, અને દરેક પોતાની દરેક જગ્યા પોતાની સંસ્કૃતિ સમજાવતો હોય છે.
બિલકુલ, મુસાફરી કરતા ઇતિહાસ વિશે પણ ઘણી માહિતી મળે છે, જુના કિલ્લા, મંદિરો, વાવો સ્મારકો અને પુરાતન હારો જોઈ ને, આપણા પૂર્વજો નું કરેલું સમય જાય છે.
એકદમ ખરેખર ને, કેટલાક લોકો કહે છે કે પુસ્તકો વાંચવી વાંચવાથી જ્ઞાન મળે ને, આ વાત એકદમ સાચી છે, પણ મુસાફરી કરતા બી જ્ઞાનનો એક આભાસ થાય છે.
બિલકુલ, જયારે કોઈ જગ્યા એને પોતાની આંખોથી જોઈએ. ત્યારે તે વાત વધુ સારી રીતે યાદ રહે છે, આપણાને અને.
હા.
અને આ અનુભવ લાંબા સમય સુધી ભૂલતો નથી
બિલકુલ બિલકુલ ના મુસાફરી પ્રકૃતિનું મહત્વ પણ સમજાય છે, અને જેમાં જોવાય કે સ્વચ્છ નદી હરિયા લી વૃક્ષો અને શુદ્ધ હવાને પર્યાવરણ બચાવવાની પણ પ્રેરણા મલે છે.
હા બિલકુલ મુસાફરી દરમિયાન સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ કચરો ગમે ત્યાં ના રાખવો જોઈએ જ્યાં જઈએ ત્યાં જગ્યાએ સ્વચ્છ રાખવી દરેકની ફરજ છે.
એકદમ સાચી વાત ને મુસાફરી કરતા કરતા સમયની કિંમત પણ સમજાય છે. પ પ્લસ સમય પર નીકળવું સમય પર પહોંચવું અને યોજના પ્રમાણે કામ કરવું આ બધી સારી આદતો પણ બને છે.
બિલકુલ મુસાફરીથી પણ આવે છે, લાઈનમાં ઉભા રહેવું નિયમો નું પાલન ક રવુ. અને બીજા લોકોની સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ ખુબ જરૂરી છે, આપણા માટે
એકદમ સાચી વાત ઘણા લોકો પ્રકૃતિ જોવા માટે રસ રાખે છે, કેટલાક લો કો ઇતિહાસ સ્થલો જોવા પણ માટે પણ રસ રાખે છે, ને કેટલાક લોકો ધાર્મિક સ્થલ માટે પણ રસ રાખે છે.
હા બિલકુલ દરેક મુસાફરીનો ઉદ્દેશ અલગ હોઈ શકે છે, પણ દરેક મુસાફરી માંથી કઈ ને કઈ શીખવું શીખવા મલે છે, આપણાને
હા ને મુસાફરી કરતા નવા શબ્દો પણ શીખવા મળે છે. પછી એકદમ વિવિધ ભાષાઓ પણ શીખવા મળે છે, અને લોકો સાથે વિનમ્રતાથી વાત કરું એ પણ શીખવા મલે છે.
હા બિલકુલ આ રીતે માણસની વાત કરવાની રીત પણ સુધરે છે. સમજણ વધે છે, અને બીજા લોકો સાથે સારા સંબંધો બંધંધાય છે.
હા અને મુસાફરી કરતા સ્થાનિક ખોરાક વિશે પણ માહિતી મલે છે, અને દરેક પ્રદેશની પોતાની ખાનાન વાનગી પણ હોય છે.
હા બિલકુલ આ વાનગી પાછળ નો ઈતિહાસ અને પરંપરા પન હોય છે, તેથી મુસાફરી મા માત્ર ફરવું નહી પણ શીખવાની પણ એ સારી રીત છે.
એકદમ સાચી વાતને મુસાફરીથી એકદમ અર્થ તંત્રને પણ ફાયદો થાય છે, અને પ્રવાસી આવતા હોય ત્યારે સ્થાનિક લોકોને પણ રોજગાર મલે છે.
હા બિલકુલ હોટલ, દુકાન, વાહનો, માર્ગદર્શક અને ઘણા નાના મોટા વ્યવસાયને પણ આવા ક મલે છે.
હા અને એટલે તો મુસાફરીનો લાભ માત્ર પ્રવેશીને નહીં પણ આખા પ્રદેશને મલે છે.
હા બિલકુલ મુસાફરી કરતા સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ નિયમોનુ પાલન કરવું જોઈએ અને જવાબદારી થી વાર્તાું ખૂબ જરૂરી છે આપડે
હા અને પ્રકૃતિની સુંદરતાનોો આનંદ લેતા લેતા તેની રક્ષા પણ કરવી જોઈએ અને વૃક્ષો અને નુકસાન ન પહોંચ વડવું એ બી એક મહત્ત્વની વાત છે
હમ આપણેે જેટલું પ્રકૃતિને બચાવીશું એટલું આગળ ની પેઢીઓ પણ તેનો આનંદ લઈ શકશે
હા બિલકુલ ના મુસાફરીથી અ દરિયા પણ આવે છે અ એકદમ ધૈર્ય પણ શીખાય છે અને ક્યારેક વિલંબ પણ થાય છે ક્યારેક હવામાન બદલાય પણ શાંતિ રહીને પ્રતિષ્ઠાનો એકદમ સંવાવ કરવો જોઈએ
હા આ ગુણ રોજિંદા જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે અને ખુબ ઉપયોગી બને છે
હા અને મુસાફરી કરતા દરેક જગ્યાની એકદમ ઓલખ મળે સંસ્કૃતિ પરંપરા અને રહેવાની રીત વિશે પણ સમજી શકાય
હા આવી સમજ થી માણસ નો દ્રષ્ટિકોણ મોટો બને છે ભેદભાવ ઓછો થાય છે અને એકતાની ભાવના મજબૂત બને છે
હા તેથી કહી શકાય કે મુસાફરી જીવનની એક મહત્વપૂર્ણ શલા છે
તબ શબદો થી શીખવે છે ત્યાં મુસાફરી વસ્તવિક દ્રશ્યોથી શીખવે છે છે
હા અને અંતમાં એજ કહી શકાય કે મુસાફરીથી જ્ઞાન સમજાય પછી શિસ્ત જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ વધે છે
એટલે દરેક વ્યક્તિ એ મુસાફરીનુંું મહત્વ સમજવું જોઈએ અને દરેક જગ્યા જગ્યા નો આદર કરતા કરતા નવું શીખવાની ભાવના રાખવી જોઈએ
એકદમ બરાબર આ વિષય એકદમ ખૂબ જ રાસપ્રદ છે તો આપણે થોડીક એક બે મિનિટ વધારે વાત કરીએ
હા બિલકુલ
હા તો મુસાફરીથી માણસ માત્ર નવી જગ્યા નહી જોતો પણ નવી વિચારધારા પણ મેલવે છે
હા દરેક પ્રદેશની રે રહેેવાની રીત અલગ હોય છે લોકો રોજિંદા જીવનમાં જે રીતે કામ કર છે તે જોવાથી ઘણું શીખવા મળે છે
હા અને કેટલાક પ્રદેશમાં અ લોકો પાણીનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે અને કેટલાક પ્રદેશમાં વૃક્ષોનું ખૂબ જતન થાય છે અને આ બધું જોઈને સારા ગુણ આપવાની પ્રેરણા મળે છે
હા મુસાફરી કરતા સમજાય છે કે પ્રકૃતિ અને માણસ વચ્ચેનો અબદન સંબંધ કેટલો મહત્વપૂર્ણ છે જ્યાં પ્રકૃતિનુંું રક્ષણ થાય છે ત્યાં વાતાવરણ પણ સારું હોય છે
હા એકદમ ને કેટલાક પ્રદેશમાં લોકો પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે ને કેટલાક પ્રદેશમાં વૃક્ષોનું ખૂબ જ જતન થાય છે અને આ બધું જોઈને સારા ગુણ આપવાની પ્રેરણા મળે છે
હા બિલકુલ આ ટેવ રોજિંદા જીવનમાં પણ ઉપયોગી બને છે દરેક કામ ઉતાવળ વગર અને સમજણથી કરવાની આદત પડે છે
હા એકદમ સાચી વાત ના મુસાફરીથી ધૈર્ય વધે છે ક્યારેક લાંબી મુસાફરી હોય તો ક્યારેક રાહ પણ જોવા ની થાય એને પણ શાંતિથી બધી પ્રતિષ્ઠા રીતે નો સામનો કરવાની એક તે તક મળે છે
હા જેનાથી મુસાફરીમાં નિયમોનું પાલન ખુબ જરૂરી છે માર્ગના નિયમો સફાઈ અને શિસ્ત નું ધ્યાન રાખવું જોઈએ
હા એકદમ ને મુસાફરી કરતા ઘણા સુંદર દ્રશ્યો જોવા મળે છે સવારનો સૂર્યોદય જેમ કે પછી સાંજ ન સૂર્યાસ્ત પહાડ નદીઓ ઝરણાં અને હરિયાલી પણ, પ્રસન્ન કરે છે.
હા, કેટલાક સ્થળો ધાર્મિક મહત્વ ધરાવે છે. કેટલાક ઈતિહાસિક. હોય છે. કેટલાક પ્રાકૃતિક સુંદરતા માટે ઓળખાય છે.
હા બિલકુલ એકદમ સાચી વાત ને. મુસાફરીમાં નિયમોનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે ને માગના નિયમો પછી સફાઈ અને શિસ્ત નું ધ્યાન પણ રાખવું જોઈએ.
હ જ્યાં જઈએ ત્યાં સ્થાનિક લોકોની પરંપરા અને નિયમો નુ આદત કરવો પણ એટલો જ જરૂરી છે.
એકદમ સાચી વાત આજે આ વિષય પર વાત કરીને મને ખૂબ જ આનંદ આવ્યો.
મને પણ ખુબ આનંદ આ
તો આપડે મળીશું એક નવા વિષય સાથે ચાલો.
ચાલો મળીએ.